ઉપાયને ભળવો હલો
હા બોલો
કોણ કોણ લોન લોન વાળા ભાઈ બોલા છે.
હા બોલો ત
હ હા બરા બરા લોન મારે લોન જોતી હતીી મને મળીશે
અરે સુ કામ ન મળે સાહેબ તમે આમાં કઈ કસ્ટમર કેવાય આવ નલેજ છે. બોલો
પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ બે કરોડ પાંચ કરોડ આઠ કરોડ દસ કરો અઢાર કરોડ ઓગણીસો કર વીસ કરો કર એકખ બેખું ચ એક હજબ બે હજબ કેટલા જોતા હ બોલો તમે કઈ બેંક માં જોતા કઈ એડીએફસી આ આઈડીબીઆઈડીસી બોલો તમે
હા હા સાહેબ મારે
જો મારે વાત સમજો તમેણે આપડે બધી જગ્યાએ છે તમે કેટલું હું તમને એક પ્રાઇસ લિસ્ટ કહી દો મારી આપડે આપડે પછી કજો તમે હા મારી પ્રઇસ લિસ્ટ શું છે તો તમને કહ જો આપડી એક લાખ થી આપ ચાલુ કરી છે.
હ જીરા બોલ હાવ દી હ ધીરે ધીરે
આપણે આપણે આપણે એક લાખ બે લાખ ત્રણ લાખ
ના થોડુંક કેવાેલું બોલો ને એટ મને કઈક સમજાય.
એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ. પાંચ લાખ છ લાખ સાત લાખ આઠ નવ દસ લાખ અગિયાર લાખ બાર લાખ તેર લાખ પસી છે પચાસ લાખ સાહીઠ લાખ સર લાખ એસી લાખ નેવું લાખ એક લાખ એક કરોડ ત્રણ કરોડ ચાર કરોડ પાંચ કરોડ છ કરોડ સાત આટલી આપડ એક લોન મળશે હવે બેંક ના નામ કહ તમને જો દસ લાખ થી. પાંચ એટલા પચાસ હજાર થી તો દસ લાખ છે ને એક એચ ડી એફ સી બેંક માં મલસે. હેલો હેલો સાહેબ અવાજ આવે છે? તમારો અવાજ હા આવ્યો. આપડે એચ ડી એફ સી લા એ એચ ડી એફ સી માં મલશે.
હા, હા.
પછી એસ બી આઈ માં આપડ તમને દસ થી પચાસ સુધી માં મલશે. પછી ગ્રામીણમાં આપડે પ-પચાસ થી એક લા હું કે પચાસ થી કરોડ હુંધી મલશે. અને પછી અહીંયા થી આગળ તંત્ર બધી થશે એ આપડે ઈ આર બી આઈ બેંક માંથી કરશું. તમારે હવે કઈ રીતનું ઈચ્છા છે કે કેટલામ તમારે કરવું છે?
જો જો જો સાબ મારે દસ લાખ રૂપિયાની લોન જોય છે એટલે મારે જો એસ બી
સમજો સમજો હું તમને આ બધું આપ્યું ખરા પણ હું તમને આના ફાયદા જણાવું અનેના ફાયદા કેમ છે આપડે જે આપડે કોઈ પણ વસ્તુ છે આપડે કોઈ પણ પાસે થી લોન લઈ કોઈ પણ વસ્તુ આપડે ખરીદી સમજો તો આપડીની એસેટ સામે આપે આપ વી પડે કઈ ગેરવે મૂકવું પડે કઈ આપે વસ્તુ વ્યાજે આપવી પડે તો તમને આપે આમાં લોન આપી કે તમા હોમ હોમ લોન કઈક આપ પે કઈક આપડે એ પ્રમાણે વ્યાજી કરી કઈક હવે હું તમને આને ફાયદા હમજાઉ. આપડે જો તમે દસ લાખ લો ને એટલે મને એમાં કઈ ફાયદો ન થાય. ન તમને થાય. તમે આમાં વી વી વીસ થી પચાસ સુધીમાં લો ને તો આમાં મને કમિશન મલે તમને ન મલે હમજશો?
હા.
પચાસ થી તમે કરોડ સુધી મળો ને તો તમને મને બંનેને મલે
હા હલો સાહેબ અત્યારે મારા જો જો અત્યારે ચા મા મારી વાત પેલા સાંભળો
તમે એ પૈસાને એફ ડી કરાવો ને એટલે તમામે વધુ નફો. છે. હવે તમને મારી બધી આખી ડિટેલ તમને હિસ્ટ્રી કહું એ તમે સામજ સમજશો ને તો તમારે ફાયદા માં રહેશો. હા, હું તમને જે કહું છું એ તમે હમજો આપડે જો આપડે જે આ બધું છે કરી એ આપડા ફિરીવાર માટે કરી છે. એટલે પરિવાર કમાઈ ખાશે તો આપડે ખાશું. પરીવાર સરખું નહી ખાઈએ કે આપડે કઈ નહી કરી શકીએ. તો હવે આપડીમાં આપડું ઈચ્છા માટે મારા માટે
હમ્મ, એટલે જો જો જો સાહેબ પેહલા મારી વાત સાંભળેલો. પેલા અમારી વાત સાંભળેલો.
સમજ તમે તમે આ લિંગ નો તોડો મારી. હું તમને સમજાવી ઈ સમજો. ના ચુપચાપ બેસી રહો ખાલી હું હા હું હાજ કરો. હા એટલે આપડે હું કેવાય તમને હું હું કઉ છું કે આપડે જે થતું હોય ને એ કરાય. હજી બીજે કહું હું તમને એક કરોડ નું કહું ને તો હમજો દસ લાખમાં તમે આપણે વહે નેવુ લાખ રૂપિયા વધે હવે નેવુ લાખ રૂપિયાની તમે એફડી કરાવો સાંભળો નેવ લાખ રૂપ પિયાની તમે એફ ડી ત કરાઈ નો હકો બધી, એટલે આપડે પચાસ લાખની એફ ડી કરાવો તમારે આપવાનું હોય દોઢ વર્ષે રૂપિયા, દોઢ વર્ષે પૈસા રિટર્ન આપવાના હોય બેંકને. હવે દોઢ વર્ષે આપે એટલે ઈ એફ ડી ના તમને મળશે પાંચ ટકા વ્યાજ.
એફડી નું પેમેન્ટ તો પાંચ ટકા મળશે તમે લોનમાં તમે ત્રણ ટકા દેવાના તો પાંચ ટકામાં તમાર ખી લોન નીકળી જશે. સમજો અને વાહે જે આપડે વાહે આપડે જે ત્રીસ લાખ રૂપિયા વધશે ચાલીસ લાખ રૂપિયા તો ચાલીસ લાખ રૂપિયા હું તમને શેરમાં મા મ્યુચ્યુલ ફંડમાં રોકાવડાઈશ, એ મ્યુચ્યુઅલ ફંડમાં તમારો આવશે એશી ટકા રિટર્ન એ તમારા નુફ નફામાં આવશે અને એમે તમારે એશી ટકા આવે એમાંથી પચાસ ટકા હું લઈશને તે તા ત્રીસ ટકા તમને આપીશ.
પ્લે સાહેબ મારે અત્યારે તો દસ લાખની લેવાની છે અને આ મારે ત્રણ મહિના માટેનું, પેલા પેલા મારી વાત સાંભળી લો પહેલા એટલે મારે પહેલાં ત્રણ મહિના માટે ની દસ લાખની લેવાની છે અને પછી તમે કહો છો ઈ ર એમાં મારે એક કરોડ ની લોન લઈ લઉં, કારણ કે તમારો ને મારો બેય નો પ્રોફિટ બેટા એટલે દસ લાખની લોન કઈ બેંકમાં અને કઈ રીતમાં મળશે મને.
હમ્મ.
હલો હા સાહેબ મને કઈ રીતના કઈ બેંકમાં મળશે
શું સાહેબ અવાજ નથી આવતો.
દસ લાખ ગમે એ બેંકમાં મલી રહેશે.
અ એટલે એસબીઆઈમાં મલી રહેશે.
હઉ હઉ તમે કો ઇમ તમે ઇમ કો કો કે એસબીઆઈ ના
એના માટે ન મારે શું ગીરવે મીકવું પડે?
તમારા આન બાન ગમે તે ચાલશે.
લાયસન્સ માટેના ઘરેણા પડ્યા છે.
ઘરેણા તમ તાર આપડે ઘરેણા જ લઈશું તમને ખબર છે ઘરેણા જ લે છે કે પસી હોય ઘરેણાં અથવા શેર. હું તમે એમ કે હું તમને જે કહું એ સમજ્યા નહિ. અમે એક કરોડની લો એટલે તમારે ઓછા માં ઓછા દોઢ દોઢ સવા સવા દોઢ ની મુક વી પડે.
હમ એટલે અમારા કેટલા લાખના ઘરેણાં મૂકવા પડે?
સવા દોઢ કરોડ ના.
એટલે એમ નઈ મારે દસ લાખની જ લોન જોઈ છી અત્યારે.
આપડે કરોડ સિવાય આપતા દસ લાખની જોતી હોય તો તમે આપો પચ પચાસ લાખ રૂપિયા લોન આપ પચાસ રુપિયા નું પિયા આપો એટલે હું તમને લોન આપ દઉં. પચાસ લાખ તમને મેં તમને તમાર ફાયદા માટે કીધું તમાર ફાયદો નથી જોતો, મારો ફાયદો તો વિચારું જ ને?
પણ સાહેબ મારા દસ લાખ રૂપિયા ની જ અત્યારે લોન જોઇ છી, પછી મારી પાહે બીજી આ રો રોકડી આવક થાય પછી હું તમને આપી હકુ ને ત્યારે
તમને ઇમ જ કહું તમે કઈ ગીરવી ન મુૂકવું પડે એવી રીતના તમે તમને કીધું તમે એમાં હરખી હમજતા નથી. તો તમે એવું કઈક કરો કે જેથી આપડે કામ થાય આપડું શું સમજ્યા?
એ મારે એક લાખ દસ લાખ રૂપિયા ની જ લોન જોય છે તમે મને ક કઈ પણ કરીને દસ લાખ રૂપિયા ની લોન કઈ કરાવી દો
કઈ વાંધો નઈ હાલો એ કઈ સમજીે આપડે.
હા એ સમજ પછી બોલો્
મહ મારે લગભગ બે એક મહિના માં પૂરી થાય એટલે તરત મારે જોય છે એક કરોડ રૂપિયાની લોન બરોબર ડિસ્ટલી એ એના માટે મારે દસ્ટલા રૂપિયા માટે મારે કેટલાક ઘરણા મૂકવા પડે અને એક કરોડ માટે મારે કેટલાક ઘરણા મૂકવા પડે
એ થ હું તમને કમ્પ્યુટરમાં જોઈન કહ
કોમ્પુટરમાં બે મિનટ હોડ રાખજો તમે બે મિનટમાં તમને કહો બે મિટ આમ હોલ્ડ રાખો. હા કટટટટટટટટટ એ કટ કટ કટટ કટ કટ હ વજ મિરચાાઈપડા જો થાય છે.
આપડે સાહેબ આપડે જે આપડે સુસાઈડ કરતા હોયમ તમને લોન આપ દઈશું દસ લાખ ની
ત પડતા નહી તમને હજી કઉ છુ.
તમે પડવાની ઈચ્છા કરતા હોય તો તમે માંડી વાળજો હવે હું તમને કહ હમજ તમે દસ લાખ ની લોન જોોય તો તમે બાર લાખ રૂપિયા રોકડા મકવા કે કરેણા પંદર લાખના કરેણા મૂકવા પડે અને તમારે જો પંદર લાખ ના કરેણા ના મૂકવા હોય તમે જે ઘર વાપરતા હોય એ ઘર માં ગીરવી મૂકવું પડ પડે પડે એમાં હવે કઈ ન ક ત શેર તો શેર મૂકી શેર છે ન તમે ઈમકો છો એટલે હવે આપડે કરવાનું સમજવાનું શું આ મારે
ના મારે કરોડ રૂપિયા ની લોન જોતી હો હત
કરોડ રૂપિયા મેં તમને કીધું વ્યાજ તમા હું ઓલામાં મ્યુચ્યઅલ ફંડમાં જ વ્યાજ ભજ નાખું બોલો હા કઈ એમ લઈ જાવોલો કરોડ પેલો.
એટલે મારે દસ લાખ રૂપિયા જો દસ લાખ. દસખ દસ લાખ રૂપિયા મારે પંદર લાખ રૂપિયા ના ઘરેણા મૂકો પડે એમને
હા પંદર લાખ ના ઘ કરણા મક ને વચીને તમે નફો ન લઈ કોઈમાં હું તમને ઇકવ. બેહાર હાર પડે લોન નો લેવા
હા હું તમારી વાત સમજી ગયો સાહેબ બરોબર હોલો મારે પંદર અર દસ લાખ ની જરૂર છે મારે મહિના ર મારે પંદર લાખ રૂપિયા ન હવે થઇ જ છે.
તોઈ વાંધ કર જો તમ આપડે કાલ આપે આધાર કાર્ડ પાન કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ બધું લઈને આવો હા રે તમારા બમ્મી ન પપ્પાની બધાની સઈ ભાઈ વાલી તમાર નોમીની બોમી ની જે રાખ પા ના હોય બધાને લઈને આવો તમારા ઘરમાં કેટલા સદસ્ય છે બધાને હારે લઈને આવો બધાય. બધા લઈને આવા પાસપોર્ટ સાઈઝ ફોટા ડોક્યુમેન્ટ ઇ ડબલ્યુ છ આધારકાર્ડ બધું તમે તાર લઈને આવો તમતારે આપડે બધું કરી દઈ તમારુ તમે ઘર ના માણસ છો એટલે તમે વેલા કર દઈશું આ બધું આપડ તે, એટલે હારું હાલો.